હાલો
હેલો
હા મે પેલુ
હા હા હા હા હા બોલ બોલ
આ એટલે સર નો કોલ આવ્યો અતો કે આજે વીકેન્ડ આવે ને સટડે સંડે ત્યારે એવું છે કરવાનું
રિયુનિયન કરવાના છે એવું
હા મારું ચાર્જર આમ
તો બ્રોશર કે કઈ બનાવવાના હશે ને એ લોકો
બ્રોશર એવું તો કઈ ની બનાવાના પણ એને એવું રાખી
અચ્છા
ના નથી મારામાં એટલે બોલું છું જે તા
રોશર વગર તો પછી ખબર કેવી રીતે પડશે
હા એ જ હ એ નહીં મેલ પડે
તો એમાં ગેમ્સ કે કઈ રાખવાના છે પછી કે
ના એવું કશુ નહીં રાખવાના
ટાઈમિંગ કે કઈ કીધું છે
ટાઈમિંગ સાંજ નો કેય છે કે ત્રણ થી પાંચ નો એવું
બરાબર
કે પછી એવું કીધું કે તમે બધાને પૂછી લો જે ટાઈમે બધા ફ્રી હોય એ ટાઈમે રાખીએ એવું
હમ્મ હ હ તો પછી ડિનર કે કઈ કરવાના છે ત્યાં કે આપડે આપડી રીતે કરવાની છે. યુઝઅલી તો હોય ત્યાં
હા એટલે ત્યાં ત્યાં જ રાખવાનું છે બીજું આપડે જે ગેમ્સ કેવું જમવું હોય પ્લાન કર શું કરવું છે?
ઓકે હમ્મ હમ્મ.
તો મેં કીધું કે હા હું વાત કરી અને પૂછી લઈશ બ ન્ને એ લોકોને ટાઈમ કયો સેટ થાય.
ઓકે તો બધા રાઈડીને શું સેટરડે રાખે છે કે સન્ડે રાખ્યું છે.
એ નક્કી નઈ હવે એ બધાને કોલ કરીને પૂછે ત્યારે ખબર પડે.
બરાબર કોઈ સાથે વાત થઈ છે.
ના હજુ સુધી તો કોઈ સાથે વાત નઈ કરી માર જોડ તો નંબર તમારો હતો એટલે તમને કોલ કર્યો પેલા.
બરાબર, મારી પાસે એક બે જનના નંબર છે હવે એ લોકોને પૂછી જોઈશું શું કે છે એ લોકો
હ એવું કરીએ બેજા બીજા એમની સાથે હશે બીજો કોઈનો બીતો પછી એમનું કરીશું.
હા તો વાંધો નઈ એવું કરીએ.
હા ત્યાં આમ તો મજા આવતી હશે બધા મળશે એવું બધું ગેમ્સને એવું બધું રમવાનું છે અને
એટલે
હઅ કેટલો બધા ટાઈમ પછી મળીએ
જે અને કદાચ તો સ્કૂલ બી રિનોવેટ કરાય છે એવું કઈક છે.
હા એમ મેં જોયું તો હમણાં વ ચ્ચે કોઈએ મૂક્યું તું ને તો કે રિનોવેશન થીયા થયું છે હવે તો બધ ધુ અલગ અલગ જ છે તાસ નહી બધી અલગ
હા એ જ બધું નવું કરી નાખ ઠીક છે આપડા ટાઈમે જ કઈ નથી કર્યુ.
એજ આપડા ટાઈમ એતો બધું બોવ સિમ્પલ સિમ્પલ જ હતો કશું એટલું ફક્શન બી નતા હોતા આ વખત અત્ ત્યારે તો બધું સેલિબ્રેશન બી બહુ થાય ગ્યું.
પણ તો બી સારી મજા આઈતી આપડા ટાઈમમાં
હમ્મ હમ્મ એ તો અલગ જ હતું એ બધું બી આ અત્યારે તો સાફ બી અમુક ચેન્જ થઈ ગ્યો છે.
હા હા તો તો બધા સરના અલગ અલગ હશે આપ
હમ્મ અમુક છે અમુક નથી હવે એવું છે.
અચ્છા મેથ્સ વાળા તો હશે જ બીજા હોય કે ના હોય. હા બે બરાબર છે. બરાબર ખાલી એક ઇંગ્લિશ વાડા સારા હતા ટીચર બાકી તો બધા હવે
હા એ સમજાવે બીજાનું તો
ટેલિંગ થતી તી એટલે
બાકી ક્લાસ ને એવું હતું.
હા. જો બધા આવશે તો મજા આવશે પછી એકલા એકલા જવાની બી મજા નહી, આવે.
એટલે એમણે જ કીધું કે કન્ફર્મ કેટલાનું છે, એવું છેને તો પછી ઓર્ગેનાઈઝ કરે એવુ.
એ હેલ્પ કર હા એ જ બધાને પૂછી જોઈએ એક વાર શું કે છે.
હ પેલા તો લિસ્ટ બનાવું છે, કે કોણ કોણ લોકો
કે હતા એ લોકોનું એવું તો નંબરની બી ખબર પડે ને
હા એ બી આપણને તો ખાલી આપડા ગ્રુપ વાળા યાદ છે બીજા યાદ બી નથી.
હા અત્યારે એ લોકોનો તો કોન્ટેક બી નહી કઈ અત્યારે
એજ તો પણ કઈ ને કોઈના સાથે થી નંબર નીકળી જ જશે વાયા વાયા
હમ એટલે એક બે જણનો હોય, ને તો એના થ્રુ બીજા બે ચાર જણનો
હમ્મ આમ તો આપણું સ્કૂલ નું ગ્રુપ હતુ, પણ હવે બધાના નંબર ચેન્જ થયા એટલે કઈ કેવાય નહી.
અને અમુક લોકો એબ્રોડ જતા રહ્યા એટલે એતો, એજ એજ.
હમ કઈ ઈવેન્ટ કે કાંઈ કરવાનું છે કે ખાલી જઈન મળવાનું જ
તો ત્યારે છેને, એ લોકો ને ભી બહુ પેલા ભણતા તેઓ. તો બી આપણે માટે પ્રોગ્રામ અરેન્જ કરશે પછી. કે ત્યાં કોઈ બી સ્કૂલમાં કરી હોય ને તો. બોલાવાના છે કે આટલા આટલા.